હલો, હા બસ અમ ને અવાજ બરાબર.
હા સંભળાાય છે સંભળાાય છે.
હા શું ચાલે છે જમી લીધું તમે?
હા હા આજે વેહેલા જમી ગયા, આજે એકદમ દેશી હતું ખાવાનું એટલા માટે એકદમ વેહલા ફ્રી થઇ ગયા.
નહી નહી સાચી વાત છે આપડણે જે દેશી ખાવાનું ખાઈએ ને તેમાંજ વધારે મજા છે.
પણ એટલા રહીએ અને બધા વેલા ખાઈ લે.
હા એ જ છે આપડે જો ગુજરાતી શુદ્ધ અને સાત્વિક ભોજન ખાઈએ ને તો આપણને પચવામાં પણ સારું પડે, અને બની પણ ઈઝી થાય. ઈઝીલી થાય, એટલે આપણને એ પણ તકલીફ ના પડે, અને ફટાફટ આપડણે પરવારી પણ જઈએ કે એટલા બધા ફાયદા છે દેશી અને શુદ્ધ સાત્વિક ભોજન ખાવામાં.
સાચ છેે એજ છે જ અમારે ત્યાં સાલેબ્રેટ બ આઈટમ હતી, આજે ખીચડી ગડી થેપલા એવું બધું હતું, કાલે એક તમું કટિંગ ચોક આજે આમ જોવા છે તો આજે ફૂલ દિલ હતું ભાઈ. ફેપલા પણ હતા ખીચડી કડી હતી, ટામેટા છે આ કધુ ભળ એમાં અમે લોકો એટલા જ જલ્દી પફ્રી થઈ ગયા.
એને ભલે અ વધારે જમવાનું બનાવવું પડે, પણ આપણું ગુજરાતી ફૂડ અને સાત્વિક ફૂડ હોય ને, તો એમાં વાર પણ નથી લાગતી, બની પણ જલ્દી જાય છે. અને પરવારી પણ વેલા જઈએ છે. બીજું વા વેસ્ટર્ન ને ચાઇનીઝ ને ઇટાલિયન ને મેક્સિકન ને એ બધું બનાવવામાં એટલી બધી શોપિંગમાં વાર લાગે અને પછી આપડે એમ કહીને કે શું બનાવ્યું તો લિસ્ટમાં શું દેખાય ખબર છે એક જ વાનગી
મ મેમમ સન્ડવચ તું દેખાય ખાલી મેક્સિકન સેડવિચ પણ એમાં અઢી કલાક મને કટિંગ શોપિંગમાં ગયું પેલા તો એની સામગ્રી બધી લેવા આપડે જાઓ માર્કેટ. આવીને પછી તમે પ્રિપેર કરોને પછી એક એક વસ્તુ બનાવીને એક એક માણસને બેસાડો તો એમાં પછી દસ ને અગિયાર વાગી જાય.
હા હા સાચી વાત છે ને એમાં બીજ ઘરમાં નાના છોકરાઓ હોય તો નાના છોકરાઓ સાથે તો એક વ્યક્તિ રિઝર્વ જ મૂકી દેવાનો કે એ વ્યક્તિ એ નાના છોકરાઓને સાચવવો જ પડે એ બા કી ના હોય ને તે લોકો જ ઘરમાં રસોઈ કરી શકે એટલે અલ્ટરનેટ આપડે રસોઈ કરવી પડે. જે એક વ્યક્તિ નાના છોકરા ની સાચવે એક રસોઈ કરે. અને એક પીરસવામાં જાય.
સાચે અમારા ત્યાં એવું છે અમારે ત્યાં પણ નાનું બેબી છે તો એક લેડી તો એને જ સંભાળવામાં જોઈએ પછી અમે બે જણા કિચન માં રહીએ એમાંથી પણ એને જ્યારે જેના જોડે એને ફ્રી રહેેવું જ પડે. ક્યાં
હા નાના છોકરાઓનો તો ખરેખર આ જે સમય છે ને એ છોકરાઓને આપડે આપવો જ પડે ને સાચું પડે પછી જો આપડે આખો દિવસ કામાના કામમાં રહી ને તો બીચારા છૂકરાને સમય પણ નથી આપી શકતા અને પછી કઈ ને કઈ ઊું ચું કરે કઈ લોકો દાજીી જાય પડી જાય વા જાય પહી પૂટી જાય એટલે એ પછી ઉપરથી એટલે આપડે છે ને ચોકીદાર કેવાય ને કે નાના છો આપવો પડે તે તેઓ થઈ જાય છે.
નહી એ બરાબર છે તમારી વાત હંડ્રેડ પર્સેન્ટ સાચી છે કે ભાઈ નાના બચ્ચા જોડે એટલું ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે ને ઘરમાં કે ભ એ સૂતું હોય ત્યારે તમે તમારી અડધી રસોઈ કરી લો બધું આજુબાજુનું કામ પતાવો એ સૂતું રહે ત્યાં તે.
હા લોકો નાના તો એ લોકો જોડે સુતો હતો ને ત્યારે જો બધું જ કામ પતાવી દેય છે કે અડધું સમારવાનું હોય કે આપ પાસે કામ હોય કઈ પણ કામ નથી શું કરી આપે તો પછી એવી રીતે મેનેજ કરતા કે એક જ ફટાફટ ફટાફટ ને મોટું કામ કયરી પછી વારાફરતી. તેને જોઈને પછી કામ પતાવી દેતા હતા.
નહી નહી એ જેવું કરવું જ પડે અને મેન તો શું અગર કોઈના હસબેન્ડ ફાઈન સપોર્ટિવ હોયને જે બચ્ચા સાચવી લે તો એ પછી લેડીને એટલું ભારે નહી પડે કે ચલ એ ઘર સાચવે છે તો ઓલો બચ ચા ને થોડું સાચવી લે. બડ હમારા. તો જો અમારી. બેબી છે એને તો ખાલી લેડીસો જ જોઈએ એને જેન્ટ્સ જોઈએ એને જ ની જોઈ એવું નથી કે એના પપ્પા નથી રાખતા બધા રાખે પણ અમારા ઘરની બેબીને જ એવું છે કે, એને મમ્મીઓ જોડે જ ફરવું છે એને દાદીઓ જોડે જ રહેેવું છે એને એવું છે.
ઓ
હલો.
હમ કેમ.
હલો.
હ સંભળાય છે ને.
હેલો અવાજ બઉ બ્રેક થાય છે હા હવે સંભળાયું હા.
એ લોકો નાનપણથી પછી એ લોકો સાવીજી હોય જાય છે.
હા.
પછી એ લોકો સાથે જતા નથી ને ભણતા પણ નથી ને આપણે નાના હોયને
હમ નહી હું કતી તને આજ કલ નું ઓલું ટ્રેન્ડ પણ છે ન્યુક્લયર કપલ કપલ ને ફેમિલી જોડે ફાવે નની અલગ રેવા જાય પછી એકલા હાથે બચ્ચાને મોટા કેવી રીતે કરવાના આપડા ટાઈમે તો શ આપડે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા અને પેલા તો ઓલલો મોલો વાળો કોન્સેપ્ટ હતો એટલે આજુબાજુ કોઈના પણ ઘરે જઈને ખાઈ પીને મોટા થઈ ગયા. અમારા મા બાપ ને જ નથી ખબર અમે ના હતા તો અમારી ફેવરેટ ડીશ કઈ હતી અમને શું ભાવતું કઈ જ નહી એમજ મોટા જે આપે એ ખાઈને મોટા થઈ ગયા. અને આજકાલ પછી બિલ્ડિંગ કોન્સેપ્ટ તો હવે આવ્યું આટલા મોટા મોટ હાઈરાઈઝ એટલે બાજુના ફ્લેટમાં કોણ ર છે આપણને તો એ પણ નહી ખબર.
ને એના પર થી હમણાં જ એક વાત યાદ આવી કે મારી ઘરની બાજુમાં પણ છે ને એક બેન રહેતા હતા અ જેમને છે ને તો છો છોકરા ટો કરવાને બઉુ કંટાળો આવે એટલે ગમેની છોકરાઓ પણ હવે મેરેજ પછી એક છોકરોું આવ્યું તો શું કરે સવારને એ છોકરું ખાય ને ને તો મારા ઘરે લઈને આવી જાય ને પછી મારા ઘરે એને ખવડાવે પછી મારા એ સુઈ જાય ને એટલે એ એમને ઘરે જાય રસોઈ કરે બધાને ખવડાવે ને પછી અમારા ઘરે ઉઠી જાય ને તો અમે જે એને રાખીએ ને પછી બપ પોરે નું જમવાનું પડે અમારા ઘરે જ આપી જાય કે તમે એને જમાડી દેજો હું છે ને મારા ઘરે મારા એટલે સાસુ સસરાને એ લોકોને જમાડ છું પછી છેક સાંજે સુઈને ઉઠીને લેવા આવે. એકચુઅલમાં અમને નાના બાળકો બહુ ગમે એટલે અમે એ લોકોને કઈક કીધું નહી પણ એટલે પણ થાય છે કે નાના બાળકો જો સારા હોય ને તો આજુબાજુ વાળા લઈ પણ જાય રાખે પણ ખરા આપણને ખબર પણ ના પડે જો સારા હોય તો નહીં તર તો પછી ખબર પડી જ કે બાળકો કેમ મો
એજ ને હમણાં ન તો કોન્સેપ્ટ આપડે તમે જોઓ ને મોટા મોટા હાઈરાઈસ માં એક ફ્લોર પર બે ફ્લેટ હોય કે ત્રણ ફ્લેટ હોય. એ ત્રણે ને જ નથી ખબર ને આજુબાજુમાં કોણ છે, તમારો પાડોશી કોણ છે એ કોઈ કામ નહી પડે તો તમને ખબર જ નહી પડે ને બધાના બારણા આખો દિવસ બંધ રહે, પહેલા એવું નતું પેલા તો ઓલો મોલ્લા વાળો કોન્સેપ્ટ એટલે બધાના બારણા રાતના સુવાના ટાઈમ સુધી ખુલ્લા રહેતા, એટલું એટલે પેલા નો આપણું માહોલ જ જ અલગ હતું. બચ્ચા પણ ક્યા આપણે પણ ક્યાં મોટા થઈ ગયા, અને પેલા પેરેન્ટ્સ કરતા તા ત્રણ-ત્રણ, ચાર-ચાર બચ્ચાઓ, આજકાલ બધા એકમાં જ કઈ દે ના બીજો નથી જોઈતો.
હા એના પરથી વાત યાદ આવી કે અમને છે ને પાંચ બેન હતી. તો મારી મમ્મી બેચારી સવારેને સાંજ છે રસોઈ કરી-કરીને થાકી જાય. નાસ્તા બનાવી-બનાવીને થાક કી જાય. પણ શું કરીએ પણ મમ્મી બિચારી કોઈ દિવસ બોલતી તી જયારે પણ કઈ પણ કહીએ ને કે મમ્મી અમારે આ ખાવું છે આ બની આપ, તો કોઈ જ દિવસ ના પાડે નહી, તરત જ બનાવી આપે. અને એ વખતે તો મારી મમ્મી છે ને મારા પપ પા ને પણ હેલ્પ કરતી દુકાન પર, અમે લોકોમાં સ્કૂલ જઈએને એટલે મમ્મી દુકાન પર જતી બપોર ના સમયે, ને પછી અમારી ઘરે આવવાનું હોય ને એને એક કલાક પેલા જ આવી જાય, અને ફટાફટ અમારું દૂધ ને એ બધું તૈયાર કરી દે, પછી અમે આવીએને અમને દૂધ આપી દે ને, પછી એ સાંજ ની રસોઈ કરવા જ બેસી જાય, કારણ કે આટલા બધાની રસોઈ કરવાની છે ને એટલે વાર લાગે ને એમ, તો અહ એવું કર એટલે છતાં પણ અમે આટલા મોટા થઈ ગયા તો અમને ખબર નથી પડી કારણ કે મમ્મીને એ લોકો નો સેડ્યલ જ એટલો સરસ અને અહ બીજું એક વસ્તુ એ પણ છે કે આપડે પણ એવા હતા ને કે બધા સાથે-સાથે મોટા થઈ ગયા આપડે એમ કે ને મમ્મી લોકો કે અયા બેસ સી જે ઉભું નથી થવાનું, તો આપડે મમ્મી ન કે ને ત્યાં સુધી ઊભા જ નતા થતા જયારે આજના છોકરા ને આપડે એમ કહી ને કે ચલ બેસી જા તો એક જ સેકન્ડ મા ઉભો થઈને બતાવે કે જો તમે ના પાડી છે ને મેં ઉભો થઈને બતાયવું ને તમને. એટલે આ જનરેશન જે આવી છે એ આઈ ની કહો કે કોમ્પ્યુટર ની કહો કે જી કહો એ એટલી બધી એ એવી છે ને કે જે આપડી વાત નથી માનતા ને તો જેને કારણે આપણને ડિફિકલ્ટ થઈ જાય છે એ લોકોને સંભાળવાનું.
નહી એ એકદમ સાચી વાત છે. કારણ કે આજકાલ ના જનરેશન એટલી સ્માર્ટ થઈ ગઈ છે, એટલે આપણને આ લોકો સ્કૂલમાં જતા ત્યારે તો આપણને એક બે લાઈન કોઈ પોયમ નહી સમજાવતા, એ બી સી ડી કે આપડે આ આલ્ફાબેટ કે નંબર કાઈ પન, પણ આજકાલની જનરેશન તો સ્કૂલ ના ઇન્ટરવ્યુને તો હજી ટાઈમ એક જેમ બોલતા શીખે એમ બધું જ બોલે, અને મોબાઈલ તો આટલા નાના ચાલતા ની શીખે પણ મોબાઈલ ઓપરેટ કરતા આવડી જાય. અને સોંગ્સ નો તો એટલો ક્રેઝ આજ કલના નાના-નાના બચ્ચાઓને પેલા તો લોરીનો ટ્રેન્ડ હતો, હવે તો સોંગ્સ. સોંગ્સ સંભળાવો તો જમે, ભલે બોલતા નહી આવડે. બઉ સ સ્માર્ટ છે આજકાલની જનરેશ ન જ બહુ સ્માર્ટ
હા આપણે જમવા બેસતા તો ટી વી પણ ચાલુ નહી કરતા, ફેમિલી બધા સાથે બેસતા સાથે જમ તા, વાતો કરતા હવે તો અત્યારે નાના બ ચ્ચાને જો જમાડું હોય જરાક જો આનાકાની કરી તો મમ્મી લોકો જ શું કરે એને મોબાઈલ હાથમાં પકડાઈ દે, એટલે એકચ્યુલમાં એ છોકરા એ શું ખાધ તો સુનિલ ખાતું એની વસ્તુને ખબર જ નહી પડે મોબાઈલમાં ધ્યાન હોય એટલે એ બધી વસ્તુ ખાઈ લે અને ખાતા પછી એને ખબર પડે કે મેં શું ખાધું શું નહી ખાતું ટેસ્ટ ની કઈ જ ખબર નથી પડતી એટલે એ પણ આપણા હેલ્થ માટે એક ખોટી અસર પડે છે કે આપડણે જે પણ ખાઈએ ને આપણા મગજ સુધી પહોંચવું જોઈએ કે ભાઈ મેં આ શાક ખાધું છે એનો આ ટેસ્ટ છે એ હેલ્દિ જે કે નથી એ બધી વસ્તુઓ છે કઈ વાંધો નહી તમારી સાથે વાત હ વાત કરીને ખુબ જ મજા આવી પાછી
પાક પા પછી કરીએ બાય
હા બાય